હલ્ હલો.
અવાજ આવે છે.
હલોલો.
હલો.
હા આવે છે અવાજ હવે હા હા સંભળાય છે હા આવે છે.
ઓકે જય શ્રી કૃષ્ણ કેમ છો.
બસ મજામાં તમને કેમ છે ઘરે બધા મજામાં.
હા બધા મજામાં હા. હવે આપણેે આજે ડેલી રૂટીન વિશે વાત કરીશું. તમારું ડેરી ડેલી રૂટીન શું છે જનરલી કેવું હોવું જોઈએ. એના વિશે આપડે વાત કરીશું સંભળાય છે ને બરાબર.
થોડુંક લાઉડલી બોલજો ને
ઓકે હા હું લાઉડલી બોલીશ ઓકે હવે બરાબર આવે છે અવાજ
હવે આવે છે
તો બોલો તમે ડેલી રૂટીનમાં શું કરો છો. અ પછી હું મારું કહું તમે થોડું તમારા વિશે ડિસ્ક્રાઈબ કરો તો પછી હું મારી વાત કરું
હા એટલે અમારે તો શું છે કે હું એક હાઉસવાઈફ છું એટલે મારે અ ઉઠવાથી જ બાળકોને અ નાસ્તો બનાવાનો હોય અને એનો લંચ માટે પ્રિપરેશન કરવાની હોય બાળકને સ્કૂલે મોકલવાનું હોય એટલે ત્યાં એને મકવા બસ સુધી જવું પડતું હોય અને પછી આવીને આપણું જે ઘરનું કામ હોય રૂટીન નું એ કરવાનું થાય પછી પાછી બપોરની રસોઈની તૈયારીઓ કરવા પડે એ આપણું રૂટીન હાઉસવાઈફ ને
હા એ તો હાઉસવાઈફની તો ટ્વેન્ટી ફોર અવર્સની ડ્યુટી છે એટલે એમાં ક ક હ મ્હારો કહું જો તમે એ પર્સનલી નહી જનરલ જે હોય ને એ રીતે જ મારું રૂટીન છે કે મારો સંતો કોલેજમાં છે અને એ બાર ભણે છે એટલે અમે લોકો બે જણા જોઈએ છે તો અ રૂટનમાં તો હું થોડી લેટ જ ઉઠું છું કેમકે રા લેટ જ થઈ જાય છે સુવામાં સ અ ઉઠીને થોડું પાણી પીએ આ તે ગરમ પાણી પીએ કે પછી થોડી એક્સરસાઇઝ યોગા આ તે કરીએ પછી મારા હસબન્ડ આવે એટલે ચાણસ તો ને બધું થોડું વોકિંગ વોકિંગ માટે કોઈ વખત જવાય છે કોઈ વખત અઠવાડિયામાં એકાદ બે વખત જવાય છે નહી તો નથી જવાતું. બાકી ઘરે જ અ થોડું ઘણું યોગ ગાને એ બધું કરીએ તો આપણી લાઈફ માટે સારું છે. તો હું એ થોડું ઘણું કરું છું.
એ ઘણી બધી સારી વાત છે.
નોર્મલી એક્સસાાઈઝ રાતે કે અડધો કલાક આપણેે આપણા માટે કાઢીએ એમ કે આપણેે બીઝી તો રેવાના જ છીએ હાઉસવાઈફ છીએ તો બીઝી તો હંમેશ શા રહેવાના જ છીએ. પણ થોડું આપણા માટે ટાઈમ કાઢીએ અને આપણે હેલ્ધી રહીએ તો એ સારા, સારા માટે છે એમ
અને પછી સવારના નાસ્તા, હ, હા, બોલો
એ તમારી એકદમ સાચી વાત છે જી સીડ્યુલમાં આપણે થોડો ઘણો આપણા માટે પણ ટાઈમ કાઢવો જરૂરી છે, કારણ કે આજકાલ આ બધું તો રેવાનું જ છે હવે કે ચોવીસ કલાક આપડી હાઉસવાઈફ ની ડ્યુટી હોય છે અને રોજે રોજ આજ રીતે પસાર થતો હોય છે. એટલે જો આપણા માટે થોડો ઘણો સમય બચાવીને આપણે કઈક કરીશું માટે ફાયદાકારક છે
એટલે હું એજ કહ્યું છું કે આપણે ડેઈલી રૂટીનમાં થોડું યોગા કે થોડી નાની, નાની, એક્સસાાઈઝ કે અ સ્કેચિંગ સ્કેચિંગ ને એ બધું કરીએ ને તો એ સારું છે કે આપણા મા આપણા હેલ્થ માટે સારું છે, પ્લસ આપણી આપણા માઇન્ડ માટે બી સારું છે કે જો સવારના તમે તમે માર્ગ કરજો સવારના થોડી નાની એવી નાની, નાની એક્સરસાાઈઝ કયરી હશે ને તો આપણે આપણો આખો દિવસ એક્ટિવ રહેશે અને આપણેે આખો દિવસ એક્ટિવ રેશું ને તો પણ થાકશું નહી અને મેં, તો, મેં તો આ માર્ક કર્યું છે કે જ્યારે લેટ ઉઠાય છે ને એક્સરસાઇઝ માટેનો ટાઈમ નથી મળતો ને ત્યારે હા પૂરો દિવસ લેઝી લેઝી જાય છે
સાચું કીધું તમે
હમ્મ બ પ્લસ બાળકોના ટિફિન બનાવવાના હસ બંને ઓફિસ મોકલાવાનું એ બધા રૂટીન આપણે સાચવીય જ છીએ તો ત્યારે ત્યારે આપણું બી ધ્યાન રાખીએ, પ્લસ જો અ ઘણા ઘણા હાઉસવાઇફને એવું છે કે સવારના નાસ્તો કરવાનો ટાઈમ નથી મળતો તો, જો સવારનો નાસ્તો તો આપણેે કરવો જ જોઈએ મને મને એ છે કે અ કઈક ફ્રૂટ છે કે કોઈ અ કોઈ જ્યુસ છે કે કઈ પણ અને કઈ ના હોય તો રેગ્યુલર જે ભાખરી છે કે ઉપમા છે, પૌવા છે એવું કંઈ પણ ખાવું જોઈએ કે સવારનો નાસ્તો સ્કીપ ન કરવો જોઈએ, આપડી હેલ્થ માટે એ એ સારું નથી કે આપણે સવાર ન નાસ્તો સ્કીપ કરીએ એમ. ઘણા ઘણા હાઉસવાઈફને કેવું છે કે ટાઈમ નથી મળતો તો એના માટે એ અ સવારનો નાસ્તો સ્કીપ કરે છે. તો સવારનો નાસ્તો સ્કીપ કરવો સારો નથી. આપડણે સાંજે હળુ હળવુ કઈ પણ ખાઈ શકીએ છીએ. કે સાંજે અ આપ આપણે સૂવાનું જો હોઈ છે તો પછી થોડું પચવામાં પ્રોબ્લેમ થાય કે આ તે તો એના માટે આપડે સાંજે ઓછું ખાઈએ કે લાઈટ ખાઈએ તો ચાલે કે કદાચ ન ખાઈએ તો પણ ચાલે. પણ સવારના નાસતો તો સ્કીિપ કરવો જ ન જોઈએ એમ તમારું શું કેવું છે આ બાબત પર.
તમારી એકદમ સાચી વાત છે. હું પણ એવું જ કહીશ કે જે સવારનો નાસ્તો હોય છે એ થી જ આપડા દિવસની શરૂઆત થતી હોય છે. એનાથી જ આપડે આખો દિવસ કામ કરવાનું હોય છે તો આપડે જે સવારનો નાસ્તો છે એ એકદમ પૌષ્ટિક ખાવો જોઈએ જેમ કે આપણને વિટામીન્સ, કેલ્શિયમ ને એ બધું એમાંથી પૂરતું મળી રહે પણ અત્યારે લોકો આ સવારનો નાસ્તો જ સ્કીપ કરતા હોય છે. પણ એવું ન થવું જોઈએ કેમ કે આપડે આપડે સવારથી કામની શરૂઆતને એ બધું આપડે સવારથી ઉઠી ને જ કરતા તા હોય છે. તો જો સવારથી જ આપડે તાજગી ભર્યા અને રહેવા માટે આપડે નાસ્તો કરીને જો હેલ્ધી રેશુ તો આપડે કામ કરી શકીશું. વ્યવસ્થિત અને આપણું શરીર પણ તંદુરસ્ત રહેશે.
હમ અને આપડા આપડા ગુજરાતીમાં કહેવત પણ છે ખબર છે તમને કે સવારનો નાસ્તો સવારનો નાસ્તો રાજાની જેમ બપો ઉપરનું જમવાનું રાજકુમારની જેમ અને રા નું જમવાનું ગરીબની જેમ ખાવું જોઈએ.
એકદમ તમે સાચી વાત કરી મારા મગજમાં પણ ડાયરેક્ટ આવી હતી.
હઅ એટલે અ આઈ થિંક તો, હ આઈ થિંક તો તો આપડે આપડે એવું જ કરવું જોઈએ કે સવારનો નાસ્તો ફૂલ અ મારું પોતા નું પર્સનલ બી એવું છે, કે મને મને સવારનો નાસ્તો કર્યા વગર જો કશે નું થાયને તો હું જઈ જ નથી શકતી કે સવારના મને ફૂલ નાસ્તો જોઈએ છે. મને સવારના પાંચ વાગ્યામાં પણ કશે જવાનું થાય ને તો બી હું થોડું ઘણું ખાઈને જ નીકળું છું કે જેથી કરીને હું ટીવ રઉ. અને જો કઈ ન ખાવાનો ટાઈમ નહી મળ્યો તો પછી આખો દિવસ ખરાબ જાય છે મારો.
હા એનું એક કારણ છે. કારણ કે આપડે રાતની ઊંઘ લઈએ છીએ. રાતના ઘણા બધા કલાકો આપડે ઊંઘ લેતા હોય છે. એટલે આપડું જે ડા સ્ટિવ સિસ્ટમ છે એ આપડે જે રાતનું ભોજન કરેલું હોય છે એ ફટાફટ પચાવી લે છે અને આપણું પેટ ખાલી ને ખાલી સવારે થઈ જાય છે અને ઉઠતાની તરત જ આપડે કઈ નાસ્તો નથી કરતા કે અ આ સ્કીપ કરીએ છીએ. એના કારણે આપડે જે જરૂરી વિટામિન્સ પ્રોટીન ની બધી કમી થાય એના કારણે આપડા મૂડમાં અને આપડા શરીરમાં તકલીફ બધી પડતી હોય છે.
હા સાચી વાત છે કેમ આપડે આપડે મિનિમમ આપડે એવું કહીએ છીએ કે બાર કલાકનો ફાસ્ટ કરીએ છીએ રાત્ર ના તો બાર કલાકમાં તો બધા જ બધું જ આપડે ખાવાનું પચી ગયું હોય ખાવાનું તો ત્રણ ચાર કલાકમાં પછી આપડા આપડા બધા ઓર્ગેન્સને બધા અ મિનરલ્સની વિટામિન્સની અને બધ બધા ન્યુટ્રીશીયન્સની જરૂર પડતી હોય છે. એટલે જો સવારે સવારે આપડે નાસ્તો નહીં કર કરીએ તો પછી આપડને આપડને એ આપડા બધા ઓર્ગન્સ એ ન્યુટ્રીશન માંગે છે. તો એ નહી કરીએ એટલે આપડા મૂડ પર અસર થાય છે.
સાચું કીધું તમે આપડે ન સવારનો નાસ્તો સ્કીપ કરી એની ઘણી બધી અસર આપડા શરીર પર જોવા મળતી તી હોય છે. ઘણી વાર આપડે જોઈ કે લોકોને પિમ્પલ્સ થવા લાગે છે. અને એ બધું ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. આ બધું જે ફ છે એ છોડવાના કારણે
હમ સ્કીન પર સ્કીિન પર થાય છે પછી હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય થાય છે બધું બહ જ બધું કે આપડા બીજા ઓર્ગન્સ ને બી આપણા અંદર જે લિવર છે કે ફેફસા છે એ એમને બી નુકસાન થાય છે એટલે આઈ થિંક તો સવા અારનો નાસ્તો તો સ્કીપ ન જ કરવો જોઈએ કોઈએ અને પછી બપોરના જમવાનું બી હમણાં હમણાં લોકોને કેવું છે કે બપરનું જમવાનું. લેટ ખાય છે ત્રણ વાગે ને ચાર વાગે એને. તો એમાં બી પ્રોબ્લેમ થાય છે સવારના ફૂલ નાસ્તો કર્યો હોય તો ઠીક છે, પણ પણ જો બપરના સવારનો નાસ્તો ન કર્યો હોય બપોરના આટલું લેટ જમવાનું. થાય, તો તો એમ એમના શરીર ઉપર બહુ ખરાબ અસર પડે. પડે છે.
કીધું તમે અત્યારે આટલું બીઝી સેડ્યુલ ના કારણે લોકો ઘણી વાર એવું કરતા હોય છે કે, જમવાના પર ધ્યાન નથી આપ એના કારણે એને જે પૂરતા વિટામીન્સ પ્રોટીન્સ જે મળવાના હોય એ નથી અને, આખા એના શરીર પર એ બધી અસર દેખાતી હોય છે આજકાલ તમે જોયું લોકોમાં વાળ ખરવાની પણ તકલીફ એટલી બધી વધી ગઈ છે અને, એના કારણે અ લોકો ક્યાંક ને ક્યાંક શરમ અનુભવતા હોય છે, હા.
પ્રોપર ટાઈમે ડાયટ ન હોય કે, પ્રોપર ડાયટ ન હોય તો એ એ શખ્ય કે બને જ છે, અને વાળ કરવાની સમસ્યાઓ તો બધાને જ લગભગ, એટ એીથી નાઇન્ટી પર્સન્ટ બધા જ એવું કહેતા હશે કે, મારે અ હેરફોલ થાય છે એ. તો એના લીધે આપણું ડેલી રૂટીન બરાબર ના હોય ને તો એ બધું બહુ જ પ્રોબ્લેમ થાય છે આપણા બોડી પર. હેર પર સ્કીિન પર, બધી રીતે પ્રોબ્લેમ થાય છે, તો બધાનું ડેલી રૂટીન તો સારું હોવું જ જોઈએ એમ.
હા એટલે આપડે હાઉસવાઈફ તરીકે આપડે તો બધું મેનેજ કરવામાં ઘણું બધો ટાઈમ લગાડ હોય છે કે, સમયસર આપણેે બધાને પહ જાય બધાને વ્યવસ્થિત
કે આપડે પોતે બધા ન ધ્યાન રાખીએ છીએ. અને બીજા અને બીજાનું ધ્યાન રાખીને આપણે પોતાનું ધ્યાન નથી રાખતા, પણ મારા ખ્યાલ મુજબ તો આપણે પોતાનું બી ધ્યાન રાખવું જોઈએ, બીજાનું જેમ રાખીએ છીએ એમ પોતાને પણ ટાઈમ આપવો જોઈએ.
હમ. એકદમ સાચું છે કારણ કે જો આપણેે જ વ્યવસ્થિત ડઇટ નહી લઈશું કે વ્યવસ્થિત સમયસર જમશું નહીિ તો આપણા શરીર માં ક્યાંક ને ક્યાંક વીકનેસ આવવાની છે, એના આપણે કામ કરવામાં પણ તકલીફ પડી શકે છે. છે ને આપણા મૂળ પર પણ ઘણી વાર અસર જોવા મળતી હોય છે. કે ચીડચીડીઓ સ્વભાવ થઈ જાય. એના કારણે ઘરમાં ઘરમાં પણ પ્રોબ્લેમ થતી હોય છે. એ બધું એ બધું એના માટે જ જવાબદાર છે.
ત કરીને બહુ સરસ માહિતી મળી તો આપડે પછી વાત કરીશું.
પછી મળીએ.
હા ચાલો. થેન્ક યુ.
હા ચેસી કૃષ્ણ.